શું ચાલે છે?
બસ કઈ ની મજામાંને? કઈ ની જો આ આ દીકરો પેલું આ આ પાર્સલમાંથી ઊંચા નથી આવતા આપણે ઓનલાઈન શોપિંગમાંથી રોજના રોજ એક સરખા પાર્સલ આવ્યા કરે, આ તો આ છે ને આ એક જાતનો ત્રાસ વધી ગીયો છે. એ લોકોને શું. આપડે કઈ બી જોઈતું હોય ને આપણે ના પાડીએ એટલે એ લોકો તો બસ મોબાઈલ લીધો કે ચાયલા ઓનલાઈન શોપિંગ કરવા. ઓનલાઈન શોપિંગ જેવી વસ્તુ છે ને થોડીક સહેલી તો ખરી પ્લસ થોડું એ આડઅસર બી ખરી કે, આખો દિવસ છોકરાઓ મોબાઈલ પર લાગી રે, વળી એમને જે જોઈતું હોયને આપણે ના પાડીએ તો એ એમની જાતે જ ઓર્ડર કરી દે ને પછી આવી જાય. એટલે આપણેે તો પૈસા પે કરવા જ પડે છૂટકો જ નથી. શું કેવ તમે?
પણ હું તમને એક સાચી વાત મારી વાત કરું ને તો મને બિલકુલ ઓનલાઈન શોપિંગ આવડતું નથી. એટલે ઘર વાળા મારા પર કોઈ વાર હશે પણ કે તને અત્યારે તો બધું ઓનલાઈન જ એ આપણે શોપિંગ કરીએ છે. અને તમને બિલકુલ આવડતું નથી પણ અવે ઉ ધીમે ધીમે શીખું છું. પણ મને એવું લાગે કોઈક વખત કે, ઓનલાઈન શોપિંગમાં છે ને આપણે કોઈક વખત આમ ડિસ્કાઉન્ટ એ બધું છે ને જોઈ જોઈને આપણને નહી જોઈતી વસ્તુ બી છે ને આપણે મંગાવ મંગાવ કરીએ છે. એટલે આપણું જે બજેટ છે ને તે કોઈ વાર એટલું બધું ખોરવાઈ જાય છે કે, એની ન પૂછો વાત હવે વેબસાાઈટ વાળા હવે એમેઝોન છે, કે ફ્લિપકાર્ટ છે એ લોકો તો એકબીજાની કોમ્પિટિશન ની અંદર બધું ઘણું બધું ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ કરીને આપણને મેસેજ કરે છે. એને એક વાર આપડે જો એ લોકો પાસે કઈ લીધેલું હોય એટલે પછી કન્ટિન્યુઅસ એ લોકો ના મેસેજ ચાલુ જ રે છે. અને પછી આપણું મન પેલું લુભાઈ જાય કે ચાલો ચાલો કઈ ડિસ્કાઉન્ટ છે તો લઈ લીએ. હું એવું નથી કેતી કે ખોટી વસ્તુ છે ઓનલાઈન શોપિંગ, પણ આપણને જો આપણા મન ઉપર કાબુ ના હોય અને જો આપણને લલચાઇ જઇએ ને તો પછી એ ઓનલાઈન શોપિંગ આપણા માટે ખરાબ પણ સાબિત થઈ શક કે છે. હવે કોઈક વખત તો એવું થાય કે કપડાની એની અંદર કે આપડે કોઈ સાઈટ ઉપરથી મંગાવીએ અને સાઈઝ કઈ ઊંધી આવી ગઈ અને પછી આપણે રિટર્ન પોલિસી ચેક નહી કર્યું હોય, તો પછી એ રિટર્ન પણ નથી થતું. અને કોઈક વાર તો એટલી બધી પેલી ફ્રોડ સાઈટ બી હવે તો એટલી બધી થઈ ગઈ છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર ને એ બધા પણ એ મારો ખુદનો અનુભવ કે એક મેં ડ્રેસ મંગાયવો, અગિયારસો રૂપિયાનો ડ્રેસ મંગાવ્યો અને આયવો તો ખરો પણ એકદમ કઈ ઓડ સાઈઝ નો આવ્યો અને જે મેં ઓર્ડર કરેલો તેના કરતા કઈ ઉલટું તો પછી મેં એ લોકોને ફોન કર્યો પણ ફોન પણ નહી લાગે, એ સાઈટ પણ નહી ખુલે અને કોઈ એની અંદર કઈ એ લોકો ના તરફથી મને સપોર્ટ નહી મયલો. અને એ ડ્રેસ મારે માથે પયરો એટલે મને છે ને થોડું ઓનલાઈન શો માં મને પોતાને થોડો ડર લાગે અને મને બો વિશ્વાસ નહિ બેસે કે આ સાચું હશે કે શું? એટલે થોડો હજુ મને ડર છે.
સાચી વાત છે તમારી કારણ કે, છે ને ચોવીસ કલાક ખરીદી ચાલુ જ રેય, ને વળી તમે કેય તેમ નવી નવી સ્કીમ છે ને આપણને લોભાવે એ લોકો કે તમને આટલા પર ડિસ્કાઉન્ટ પર આ મળશે પેલા પાંચસો ના ડિસ્કાઉન્ટ પર તમને હજાર રૂપિયાની ખરીદી કરો તો તમને પાંચસો ડિસ્કાઉન્ટ મળે. એવું એટલે નવી નવી એ લોકો જે સ્કીમ કારે છે એના લીધે ન જોઈતી વસ્તુ બી આપડા ઘરમાં આવી જાય છે. વળી બીજું એમાં એવું છે કે મને બી એટલો બધો અનુભવ ન પણ મને તો છે ને સાચું કેવ ને કે જ્યાં સુધી વસ્તુ પારખીને સ્પર્શ કરીને ન લેઉને ત્યાં સુધી મનેનો સંતોષ નહી થાય. એટલે હું ઓછું અ અ ઓનલાઈન શોપિંગ કરુ ને આ છોકરાઓ તો કંઈક સમજતા નથી. વળી બીજું કે એમ એવું છે કે આપણે થોડીક સાવચેતી બી રાખવી પડે સુરક્ષાની જે આમ કે તેમ સેફ્ટી ટીપ્સ. ધારો કે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ ને કંઈક ઊંધું ચતું થઈ ગયું ને આપણા પૈસા કે ઓટીપી કોઈ કે પાસવર્ડ કોઈ ગલતના હાથમાં જતો રહ્યો ને કઈ ઊંધી સાઈટ ખુલી ગઈ ફ્રોડ વાળી તો તે પણ આપણા પૈસા જવાનું જોખમ ખરું એ.
ના એકદમ સાચી વાત તમારી કે કે મને તો ઘરવાળા એમ જ કે છે કે કેશ ઓન ડિલિવરી હોય ને તો જ આપણે તમારો ઓર્ડર કરવાનું બાકી ઓર્ડર કરવાની કોઈ જરૂર નથી. ખોટો કોઈને યુપીઆઈ કે કાર્ડ કે એનાથી પેમેન્ટ થી નહી કેશ ઓન ડિલિવરી હોય તો ઓનલાઈન શોપિંગ કરવાનું, બાકી કરવાનું જ નહી. કેમકે હવે તો જે રીતે બધા ફ્રોડ થઈ રહ્યા છે ને. આપડે બવ એટલે બહુ જ સાવ રાખવી પડે અને બીજું એ લોકો મને એમ કે છે કે કસ્ટમર રિવ્યુ પ્રોડક્ટ વિશે વધુ વાંચવાનું એના રેટિંગ્સ જોવાના અને જો ચાર સ્ટાર થી ઉપર હોય ને તો જ એની તમારે કઈ વસ્તુ બાય કરવાની નહી તો નહી ખરીદી કરવાની. બાકી ઓપ્શન તો આપણને બધો ઘણો બધો બધો બહું કે છે, પણ એક વસ્તુ તો છે ઓનલાઈન શોપિંગમાં આપણે છે ને ઘણી વખત ઓવર શોપિંગ તો કરી દઈએ છે હવે મારી એક ફ્રેન્ડ છે, એ તો નાનામાં નાની હવે એક નલ્લુ લિક્વિડ કે સાબુ તે બી એ તો કોઈ શોપમાં કે કશે જતી જ નથી. એનું તો બધું એટલે બધું ઓનલાઈન જ હોય છે. ઘરની ખા વાની વસ્તુથી માંડીને અ સર હોય કે શાકભાજી હોય એ ટુ ઝેડ બધી એટલે બધી વસ્તુ ને એ ઓનલાઈન શોપિંગ કરે છે. પણ એ એ બહુ સાવચેતી અને બહુ સારી રીતે કરે છે. એને ખબર છે કે કેવી રીતે ઓનલાઈન શોપિંગ કરવાનું કા કેટલું ડિસ્કાઉન્ટ મળે છે અને કેવી રીતે બધી કૂપન આવે, ફ્રીબેક હોય પછી કેશબેક હોય એ વિશે વાત કરે તારે મને એમ થાય કે આપ આપડે તો બહુ ડોબા છે. આપણને તો કઈ આવડતું જ નથી. પણ હવે એકલું જો આપણે આની અંદર એકદમ સ સરખા હોઈએ ને તો ઓનલાઈન શોપિંગ કરવામાં કોઈ વાંધો નથી. તો એ આપણા માટે ફાયદેકારક જ છે પણ જો આપણને અડધું નોલેજ હોય અને આપણને નહી બરાબર આવડ તું હોય ને તો પછી એ આપણા માટે કદાચ કોઈક વખત છે ને મુશ્કેલમાં મુકાવી દે.
હા સાચી વાત છે તમે કીધી તેમ. આ ઓનલાઈન શોપિંગ અમેઝોન છે કે ફ્લિપકાર્ટ છે જેવી વેબસાઇટ પરથી આપણે જે ઘર ઘરથી વસ્તુઓ ખરીદી અ કરી છે એ એક રીતે જોવા જાય તો આપડો સમયનો બચાવ કરી રહ્યો છે પ્લસ જે જે નોકરીયાત વર્ગ છે કે જેને બિલકુલ ટાઈમ નથી મળતો તે લોકોને થોડો ફાયદો થાય કે ભાઈ એક ક્લિક કરીએ ને એ લોકોને સામાન ઘરે પહોંચી જાય. વળી એ એમને સમયની બી બચત થઈ જાય છે ને ઘણી વાર અમુક ટાઈમે સસ્તી કિંમતે બી વસ્તુ મળી જાય છે. સાથે સાથે બીજા એ લોકોને થોડા વિકલ્પ મળે કે ભાઈને ઓફર મળે તમે ક તેમ પેલી કૂપન મળે, કઈ ડિસ્કાઉન્ટ મળે. કે અ એવું બધું બી થોડું કામ ઓનલાઈન શોપિંગમાં મળી જાય પણ તમે કે તેમ તમને વિશ્વાસ હોય કે તમે આમાં માહીર હોય તમને બધું આવડતું હોય કે આવી રીતે શોપિંગ કરવાની આવી રીતે રિટર્નની પોલિસી છે કે ભાઈ આટલા જ દિવસ ની અંદર તમારે રિટર્ન કરી દેવાનું. એવી બધી સમજણની સમજણ હોય તો જ તમારે એનો ઓનલાઈન શોપિંગનો ઉપયોગ કરવો જોઈએ. બાકી તો આપણે છે જ આ બધા પહેલાના જમાનામાં ક્યાં આપણે આ બધું કરતા હતા. કે આપણે કે સીધા માર્કેટ જઈએ ને આખા મહિનાનું કરિયાણું કે જે બી કઈ હોય એ આપણેે લઈને આવતા. આપણા મમ્મી એ આપણાને એવું જ શીખાવ્યુ છે કે ભાઈ વસ્તુ પારખીને જોઈને અને અ ચકાસીને લેવી. હવે આજના આધુનિક જમાનામાં લોકો આવું શીખી ગયા છે કે ભાઈ ટાઈમ બચાવો ને વસ્તુ ઘરે મળી જાય એવી જ રીતે તમે કે તેમાં વસ્તુઓ તો ઠીક પણ હવે તો આજકાલ ખાવાનું પણ ઓર્ડર કરીને લોકો મંગાવે જ છે ને. ક્યાં છે હવે એમની પાસે ટાઈમ ઘણી વાર. એટલે આવું બધું તો ચાલીયાજ કરે.
ના બિલકુલ વાત સાચી પણ આની અંદર છે ને મને કોઈક વાત છે ને આ ગરીબ લોકો નો બી વિચાર આવે કે જે નાના અ વેપારી લોકો જે છે જે પોતાનું ગુજરાન એ લોકોની વસ્તુ વેચીને કરે છે. આ આ ઓનલાઈન શોપિંગ ના લીધે છે ને આજે લોકલ જે બધી દુકાનો હતો છે ને એ બધાને ઘણો ફરક પડ્યો છે. એ લોકોને બહુ મોટો ફટકો પડ્યો છે. એ લોકો માટે હવે એ લોકો ઓનલાઈનમાં જેટલી સ્કીમ હોય તેટલી સ્કીમ તો એ લોકો આપી નથી શકતા. એટલે એ લોકોનો ધંધા પર ઘણી અસર થઈ છે. આ ઓનલાઈન શોપિંગ ના લીધે એટલે કોઈક મને એમ થાય કે અ અમુક અમુક જે વસ્તુઓ જે છે તે આપણેે લોકલ શોપમાંથી પણ લેવી જોઈએ. એટલે એમ એવું લાગે કે આપણે ઓનલાઈન અને ઓફલાઈન બંને શોપિંગ કરવી જોઈએ કે બિચારા જે ગરીબ લોકો છે જે નાના વેપારીઓ છે ને એ લોકોને પણ નુકસાન નહી થવું જોઈએ. કેમકે એ લોક ગરીબ પોતાનું ઘર ચલાવવું છે. અને એ લોકો ના માથે બી બધી જવાબદારી છે અને લોકો જો બધા ઓનલાઈન શોપિંગ પર લાગી જશે તો પછી એ લોક ક ના ધંધા કેવી રીતે ચાલશે એ પણ એક મોટો પ્રશ્ન છે જે આપણેે વિચાર કરવો જોઈએ.
સાચી વાત છે તમારી કે લોકો ઓનલાઈન શોપિંગ પ્લસ લોકલ માર્કેટમાંથી બી આપણેે બધી વસ્તુઓ અ ખરીદવી જોઈએ. કારણ કે બિચારા તમે ક તેમ ગરીબ લોકો જે છે તે ક જ હશે પછી એમ ને સ્થાનિક આ વેપારી લોકો જે છે એ લોકોનો બી ધંધો પડી ભાંગે એમ ને એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અ બંને વસ્તુ સરખે ભાગે આપણે જોવા જઈ તો અ ચાલે કે ભાઈ ઓનલાઈન બી કરો ને ઓફલાઈન બી કરો બંને કરો બરાબર છે ને તો આજે સારી આપણે એવી માહિતી શેર કરી છે તો સારું છે ચાલો પાછા મળશુ ત્યારે વાત કરશું.
આવજો.